હન ભાઈ
કેમ છો ભાઈ મજામાં
મજામાં ભાઈ મજામાં તમારું કોલ ને લાગતું યાર કેમ તમારું મને રોગ ન ઇસુ છે કઈ
નહી ભાઈ મેં તો નેટવર્ક માં જ છું મને એ જ નથી કોલ તો કેમ
હા નહી નહી ચાલો કઈ નહી
આજે શું વાત કરવાનું ભાઈ કઈક બતાવો
તમે કેવો ભાઈ આજ ન ટોપિક શું છે
શું ચાલી ર છે ભાઈ લાઈફમાં શું ચાલે છે
લાઈફમાં તો બધું થોડુંક અપડાઉન અપડાઉન તો ચાલી રહ્યા છે
ભ હું આજે વિચાર છું ભાઈ આપડે સ્વચ્છો પર કરીએ
સસ્તા એટલે હું હા મનભાઈ
અરે સ્વચ્છ સ્વચ્છતા સ્વછાય એટલે આપણે સાફ સફાઈ રાખવું જોઈએ આપડે હા
હા હા
સમજીું હ શું વિચારી જોઈએ કે નહી રાખવું જોઈએ આપડે
રાખવું જોઈએને ભાઈ સ્વચછતા તો રાખવું જ જોઈએ આજ તો મેન છે આપડ લાઈફમાં કોઈ પણ જો તમે કોઈ પણ કામ કરો લેકન તમે સાફ સફાઈ રીતે કામ કરશો ને તો તમારી સેહત પણ સારી રેશે અને તમારું કામ પણ સારું રહેશે. તમે વાગવાનું અને ચોટ લાગવાનું પણ પેલું અ ચાન્સીસ ઓછું છે
હમ એ તો સારું કેીધુંાઈ આપડે આપડો આ આજુબાજુ ન પણ સાફ સફાઈ રાખવું જોઈએ એનાથી આપડણે વાતાવરણ પણ આપણું સારું રહેશે એમ નહી કે ભાઈ જ્યાં જાઓ તમને કચરા કરી દવ ક્યાં કઈ પણ કચરા થોડો કચરા પૂડો ખાનામાં જ ફેંકવું જોઈએ એમ નહી કય કઈ પણ ફેક ફેંકી દેવાનું એનાથી ભાઈ ઘણા લોકો બીમાર પડે છે આપડે કઈ પણ કચરા ફેંકી દે છે ત્યાંથી
હમ હમ
એટલે હું હમ હા નો ગ્રુપ ચાલે છે ભાઈ આપડે અહી અહંયા અહં જગા જઈને ગ્રુપ સાથે કામ કરીએ
હમ હમ અચ્છા સંસ્થા સાથે સંસ્થા સાથે
હા સંસ્થા સાથે હું તો ભાઈ એમાં જોઈન છું જ પણ એ લોકો બોલાવે છે હું જાઉં તમે પણ જોઈન થઈ જાાવ ભાઈ બહ સારી આમ છે ભાઈ
નઈ મેં પણ જોઈન્ટ છું મારી મારી બાજુ આ બધું જયારે પણ આ પ્રોગ્રામ ચાલે બીચ ક્લીનિંગ અને પેલું રિસાયકલ વેસ્ટ નું કઈ પ્રોગ્રામ થાય કે કઈ ટેગમાં થાય તો મે એ પ્રોગ્રામ અટેન્ડ કરું બ સારી રીતે. સમજ્યું અને શું થાય છે શું નથી થતું. એ પણ જોું
હમ તો ભાઈ સારું કામ કરું છો ભાઈ તમે તો
અારે ધન્યવાદ ભાઈ ધન્યવાદ
હમ અરે આપડું આપડે શું આજકાલ ન અરી જનરેશન એમ કચરો કયા પણ ફેંકી દે છે આપડે એને પેલાથી જ એનું મહત્વ એમને લોકોને બતાવાનું કોલેજ માં આવયા કઈ કઈક જાય ને સ્કૂલમાં એને પેલા થી જ જણાવવાનું કે ભાઈ આપડે એવું ન કરવાનું એ ખરાબ કામ છે એમ એવી કરીને એમને સમજાવવાનું એટલે શું એમ
બતાવવું પડે કે આ બધું તમે આ ભાઈ ડઇટ કોક નહી પીવો વધારે ડઇટ કોક નહી પીવ એમ તો વેસ્ટ થાય પેલું કેન અને આ બધું પેલા એ બધા વેફર ખાઈ ને ત્યાં પણ મોકલી દે હા
હા ક્યાં પણ મૂકી
અગર તમે પિયા કરો તમે પિયા કરો તો જાતે તમે જો તો ખરી કે આ બધું પીવીને તમે એક પેલા ડસ્ટબિન હોય નહી તો ગાર્બેજ બેગ હોય રિસાયકલ બીન હોય. એમાં નાખો તમે ક્યાં પણ ફેંકી દો તો આ બધું શું છે. હ આવી રીતે નઈ ચાલે આપડા મોદી જે આમાં પેલા સસ્ તા ભારત કરીને એક મુહિમ પણ ચલાયલી છે. એમથી આપણું દેશ બદલ રહ્યા હૈ આગે બડ રહ હૈ આ શ્લોક છે. હું.
તમને ઘણું ઘણું જ્ઞાન છે, ભાઈ તમને તો ભાઈ
મેં થોડુંક ડીપ સુધી ગયેલું છે, કામ કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર વક કરું બધુંમાં.
હમ
જયારે મોદીજી કઈ પણ ક તોમે હા જયારે મોદીજી કઈ પણ એ આપે ગ્રાઉન્ડ લેવલ સુધી વર્ક કરીએ પોતે પોલિટશિયન છું ને
એ તો ભાઈ સારું કામ છે યાર જેટલા મદદ કરવાનું ભાઈ એનાથી આપડે પણ એમ કે ભાઈ બધા લોકો ન મદદ કરે છે ભાઈ એમની એનાથી ઘણા લોકોને મદદ થાય છે ભાઈ કોઈ કોઈ બીમાન આપણે પર્યાવરણ સ્વચ્છ રાખીએ છીએ આપણેે એનાથી નહી તો આપણે કચરા ક્યાં પણ ફેંકી દે તો ભાઈ આપડા સ્ટ્રીટ ડોગ હોયને કોઈ પણ કુતરો કૂતરો હોય ગાય હોય એ ખાઈને એ ગાય પણ
મેનચ તો ગાય ગાય પણ જો ગાય આ નહી જોય કે પ્લાસ્ટિકમાં છે સેના માં છે એ આ બધું જોઈ ને ખાઈ લે એમનું પેટમાં ફસી જાય તો આ બધું કેન્સર નું આ બધું વધારે ચાન્સીસ થાય.
હું એટલે આપડે હું.
અત્યારે વરસાદનું મોસમ છે. અત્યારે વરસાદ નું મોસમ છે, તો વરસાદમાં શું થાય આ બધું પ્લાસ્ટિક એક જગા. પેલું કવર થાય નેઆ પેલું. આખું નાલે અને પેલું ડ્રેનેજ સિસ. જામ કરી મૂકે એટલા માટે તો ફ્લડ પેલું પાણી ભરાય. જાય અને પાણીનું પ્રોબ્લમ થાય, લાઈટ કપાઈ જાય એમથી આ બધું પ્રોબ્લેમ એ એેમ સતો ખાય અગર વાતાવરણ સાફ રહે આપ. વા વાતાવરણ સ્વસ્થ થાય છે, તો આ બધું પ્રોબ્લેમ ક્યારે પણ નહી થવાનું છે.
હું એતો અરે આપડે મતલબ એમની, કચરો આમ વરસાદ નો ટાઈમ છે, કચરોમાંથી બોવ કીડવ કીટાણું આપ. આપડે બહુ ફેલે છે, બીમારી બહુ ફેલે છે, ગ ગાય. તો વરી ખાસ તો ભાઈ એમની બીમારી થઈ જશે, આપડે પોતાને લોક. લોકોને પણ એના કચરો ન સ્મેલ થી પણ આપણે લોકોને બીમાર થઈ જશે. આવી કેમ કે આપણે પ્લાસ્ટિક વ્લાસ્ટિકમાં કચરો ફેંકીએ. તેમ અભી વરસાદથી ભાઈ એને તો કંઈ. અગર એ ગિલ્લો થશે, તો એનાથી ભાઈ આપ. લોકોને પણ સ્મેલ કરશે ને એ સ્મેલ થી પણ આપણે લોકો બીમાર થઈ શકીએ.
હું આપડો ન પણ પ્રોબ્લેમ આવશે વધુથી,
હા, પોતાનું પોતાનું એટલે આપડે પોતાનું ખ્યાલ રાખો. જોઈએ ને આજુબાજુ ન સ્વચ્છ રાખવું જોઈએ, ને કોઈને કચરો ફેકવું નહીએ. જોઈકે ત તમારા સામને તમે જોવં છો કે ભાઈ કોઈ કચરા તમ ફેંકે છે. જે તો એમને જઈને ટેમને સમજાવવાનું. જણવાનું એમને કે ભાઈ એવી રીતે નઈ કરવાનું, હા, એમને ભાઈ બતાવવાનું કે ભાઈ કચરો કચરા ફેંકવો. કોઈ અહીંયાથી, એટલે આપડે હા, એમની તમારા સામને કોઈ ફેંકે છે, તો એમને પણ તમને જાઓ. જવાને અને સમજાવવાનું જ જાયને એમ નહીં કે ભાઈ છોડની હું તો સાફ રાખું. હું છુંય છોડ હું તો આપડે કામ કરું છું, જે ખરાબ કરૅ છે ખરાબ કરૅ છે એમ નહી
એને ઘણા લોકોને સમજાવાનું એ પણ આપણું એનાથી પણ આપણેે આ થોડુંક આગે વધી શકીએ
હમ હમ એ તો એ તો તમારી વાત સાચી જ છે
એમ નહીં કે તમને પોતાનું જ વિચારવાનું કે ભાઈ હું. તો ભાઈ હું આપડે આજુબાજુ સાફ સફાઈ રાખું છું, બસ એટલું જ થઇ ગયું. તો એમાંજ રહી જશે તમને ક્યાંક. કંઈ પણ જાઓ તો તમને એમનો અવાજ ઉઠાવી શકશો એમનું કે ભાઈ તમને ચુપચાપ બેસી રહેેવાની.
હા,
અ
હા, આ બધો ટોપિક પર તો આપડે વાત કરવું જ જોઈએ. સોસાયટી મિટીગમાં અને આપ ફ્રેન્ડ સાથે અને. આજુબાજુને કોલેજમાં સ્કૂલમાં આવે. તો આપડે થોડુંક જાણકારી તો હોવું જોઈએ.
આપડે ક્યાંક જઈએ, હ આપડે મીટિંગમાં બી બેસી ગયા, આપડે આપડું સોસાયટીને સ્વસ્થ રાખવું જોઈએ, સ્વસ્થ રાખવું જોઈએ, એમ ન ભાઈ કોઈપણ કચરો વાલી આટીને પણ બોલ્યું ભાઈ બંને કચરો અલગ અલગ રાખ આપવા કોઈ પ્લાસ્ટિક માપે યા કોઈ હા હા ડ્રાયવે
અલગ અલગ રાખવું
એનાથી બધા ઘણા લોકોને એનાથી ફાયદો થાય એમ
હ એમથી તમે જોય તો પેલું ઓર્ગેનિક ખાદ પણ બની જશે ડ્રાય અને વેસ્ટ વેસ્ટ ક્લેકટ કરીને
હા એ બહુ ફાયદો છે અગર આપણે સારી રીતે કરશે તો એનો પણ બહુ ફાયદો છે કચરોથી પણ આપણેે કઈ
એ વ્યસન બનાવી શકીએ મેં એ માટે તો એન્વાયરમેન્ટ નું સ્ટડી કર્યા કરું. મેં એન્વાયરમેન્ટમાં બીટેક કર્યા કરું. એજ માટે કે આપણે વેજથી શું આપણે વેજથી તો રિસાઈકલ કરીને બનાવી શકીએ કે આપડા અ ભારતમાં સ્વચ્છ રખીએ એને તો, સ્વચ્છ તાનો પાલન કરીએ.
આવું છે તો ભાઈ સારું કામ કરો છો ભાઈ. પડાઈ પણ સારી છે ભાઈ એ પણ. ક કઈ યરમાં છો તમે?
સેકન્ડ યરમાં.
સેકન્ડ યરમાં સારું.
હમ હહ
અરે આપડે હા દમણમાં આપડે જોયું ને આજકલ ન્યુઝ ચાલે છે. કે ભાઈ કચરો ફેકવાથી કચરો એ પતા નહીં કઈક તો એમનું કચરો નથ એ ચવાયેલો છે.
એક આએ ન્યૂઝમાં આવેલું છે. આડમ રિંગ એરિયામાં એ બધાં ડમ્પ કરવા જગ્યા કે ઈ બધું સાચી ને રાખ્યા કરે.
હા હહ
એ ઢગલો બનાઈ ને જગ્યા આ બધું એક પેલું ફેલાઈને રાખેલું છે એને વોલ નથી અને આવું બધું નથી પેલી જગ્યા.
હા ઈજ એ રાખીને રાખીએ છે. એ હા એ આપડો એક કંઈક તો પ્યાલો આપણો નેતો આયો હતો.
હહ હહ એ ન્યૂઝમાં પણ આવી ગયો છે. અત્યારે એ માણસ હારું છે એ બધા જગ્યા સ્વચ્છતાનું પોઈન્ટ ઉઠ થયા કરીએ કાકા જેવું જ છે. લેકીન આ ટોપિક હારું એવું પાડે અહીંથી. વોટર ક્લિયર વોટર પેલું આપડું વોટ માં પણ તે ઉપાડેલા હતા અને આપણું
હા અરે આપડે કોઈક ને તો ઉઠાવવું જોઈએ ને. હવે આપડે ની ઉઠાવશે તો ભાઈ એમ જ રેશે અગર એ અત્યારે અવાજ નહી ઉઠાયો. તો તો એ એમજ ચાલી રહ્યો હતો ભાઈ. કોઈક થોડી પોતાથી આવીને કરવાનું. અગર એમને હક આપ આપે છે. એ સારો પોસ્ટ છે એમનો તો એમને આવાજ ઉઠાવવું જોઈએ કે ભાઈ એનાથી અવાજ ઉઠાવવો જોઈએ તો આપણે પણ પાછળથી આપડે લોકો પણ કંઈક સપોર્ટ કરીને એ કામ થઈ જશે.
હમ ચાલો તમારી વાત તો હાચી છે. આપણે નેક્સ્ટ ટાઈમ આવશું તો આપડે આઈસ આજ કરશું.
હા ચાલો ચાલો હું પણ સા
હા હા